ઓ.
મજામાં તમે કેમ છો.
બસ મજામાં તમને મારી અવાજ આવે છે.
હા આવજ છે ને મારી આવે છે. હલો.
હલો
હા અવાજ આવે છે.
હા હા.
હા.
શું કીધું જમી લીધું
બસ હા જમી લીધું ને
તમે
હા બસ જમી લીધું
હા ઓકે બોલો બીજું કેમ હા થઈ ને એના સાથે વાત થઈ
શુંકહે છે.
એ હા એક વાર કર્યો એ કે છે કે બહુલ નામ એની એક્ઝામ્ સ્ટાર્ટ થાય છે સો કે ટાઈમ નહી આપી શકું હું એમ
ઓકે ઓકે
હા તો કે કે નહીં કરરું તો ચાલશે એમ કે
પણ પછી બીજા બધા કઈ નહી મળે આનાથી આ એ પછી બીજું કઈ નહી કરી શકી આ આ શું કેવાય. કમ્પલસરી છે.
હા મેંને કીધું કે ખાલી પાંચ મતલબ અગર પાંચ મિનિટ પણ ચાલે તો ખાલી પાંચ
હમ
કમ્પ્લીટ કર દે એમ
હા હા
એનામાં વધારે બતાવે છે.
કેટલા
થર્ટી
થર્ટી ઓ બાપરે
મારા માં પાંચ બતાવે છે.
આકે કઈ
હા એટલે કે છે કે હું નહી કરું કે.
કઈ વાંધો નહી આમ તો પણ હવે કે કે કઈ બીજા આપી દે.
અચ્છા
હું
કઈ શાય નને એમ હ
હમ
કઈ છે ને બીજું આપી દે તો કઈ નહીં તો કમસે કમ પાંચ યા ચાર પાંચ તો કર દે એમ તો ચાલુ રહે.
હા હા હા એ પણ ચાલ છે.
હા બીજા પેલા વાળા છે તો મેં એને કીધું કે તું થોડો દિવસ નહી કરે તો પણ ચાલશે ટાઈમ મળે એમ રી તે કરતી રહેે છે હેમ.
એવું કઈ વાંધ પણ તારું ચાલુ રાખજે હવે હની નુ જોઈ લઈએ.
હા મારું ચાલે રાખો એને એવું કઉ છું કે મારા પાંચ બતાવે છે તો મારા પેલા પૂરા થઈ જવા દ પૈસા તું ત્યારે બંધ કર દે છે હા પછી મારે કોના જોડે હા ઈ છે ને મારે મમ્મી ને કીધું મમ્મી કે મને કંટાળો આવે છે.
હા હા
હા ઓ હા હે હેક્ટિક છે થોડું શું કામ આમ. મતલબ છે હા
હમ
પણ હવે ચાલે હવે. ઈફ બઉુ ફ્રી બેઠા હોવ તો કરી.
હા કરી શકાય હા હા
હા
હલો હલો મને તારી અવાજ નથી આવતી હલો
હલો હેલો હવે આવે છે.